હમ હમ હમ હલો.
હા હેલો.
હા મારો અવાજ આવે છે?
હા આવે છે. કેમ છો?
બસ ફાઇન છું. તમે કેમ છો?
બસ ફાઈન મેં તો આજે હું હવે કહું આજકાલની મોંઘવારી ઘણી વધી ગઈ છે. હું કેહેવાનું પછી હવે અને રોજના જીવન ચાલવું લોકો માટે બો મુશ્કેલ થઈ થતું જઈ રહ્યું છે.
બિલકુલ સાચી વાત છે તમારી ખાસ કરીને ખાવું, પીવું પેટ્રોલ, રોજ વાપરવાની વસ્તુઓ, એટલી બધી કિંમત વધી ગઈ છે ને કે આજે મિડર ક્લાસ અને જે એક દમ નીચેના લોકો છે જે લોકો બિચારા ગરીબ લોકો છે. તેને આ વસ્તુનો ઘણો એવો માર પડ્યો છે મોંઘવારીનો ઘણો માર પડ્યો છે.
બરાબર છે, કારણ કે પહેલા જે વસ્તુ ઓછા પૈસામાં મલતી જતી અ મળી જતી હતી એ હવે ડબલ કે ટ્રિપલ રેટમાં મળે છે જેથી ઘરનું બજેટ મેન્ટેન કરવું પછી આપણે બરાબર એ જ તમે કીધું ખાવા પીવાનું ને આ બધું બહુ મુશ્કેલ બની ગયું છે મેન્ટેન કરવાનું.
હા અને ઇન્કમ એટલી ફાસ્ટ નથી વધતી જેટલી ફાસ્ટ આપણા ખર્ચા વધે છે. એટલે લોકો ના પૈસા બચતા જ નથી. અને એમ સમજો ને કે મંથ એટલે આપણો જે મહિનો એન્ડ થતા થતા તો આપડા પૈસા પૂરા જ થઈ જાય. એટલે આમ કે ને કે આપણે જો અગર કોઈ અચાનક થી કોઈ દુવિધા આવી જાય કોઈ માંદુ પડી જાય તો આપણા પાસે તો પૈસા ના ફાંફા થઈ જાય.
બરાબર છે. પણ તમારે શું લાગે છે, મોંઘવારી વધવાના મેઈન રીઝન્સ શું હોઈ શકે છે?
હવે મારા માટે તો અત્યારે અત્યારની હાલત તમે જોવં ને તો આજ બધું છે કે આજે આપણે માણસોએ જ લોકો એ જ આપડી દુનિયાને આખી નષ્ટ કરવા તુલેલા છે કે આજે યુદ્ધ મહાયુદ્ધ જે ચાલે છે. ઈરાન વચ્ચે, અમેરિકા વચ્ચે, ઈઝરાયલ વચ્ચે તેની અસર હવે આખી દુનિયા પર પડવા લાગેલી છે. હવે તમે જોવ કે અ એક બહુ મોટો ઈમ્બેલેન્સ આવી ગયો છે. કે જેમાં ડિમાન્ડ વધી ગઈ છે અને સપ્લાય ઓછી થઈ ગઈ છે. અત્યારે તમે જોવો તો અ પેટ્રોલ ડીઝલ ના ભાવ વધવા લાયગા, સી એન જી ના ભાવ વધવા લાયગા કારણ કે આ વોર ના લીધે કરીને બધું ટ્રાન્સપોર્ટ અટકાય ગયું છે. અને આપડે જે કહીએ કે પેલું જે ખનિજય આપણું જે ઓઈલ છે તે આવતું નથી, તેલ આવતું નથી અને એના લીધે કરીને હવે બધી જ વસ્તુનો ભાવ વધવાનો ટ્રાન્સપોર્ટ નો બી ભાવ વધ વા નો અનાજ પાણી બધું જ મોંઘું થવાનું એટલે કરે કોઈ ને ભરે કોઈ એવી હાલત થઈ ગઈ છે.
હા બરાબર છે. આપડે આજે ગ્લોબલ સિચ્યુએશન ચાલી રહી છે વોર ના લીધે. એના લીધે જે એલ પી જી છે જેનાથી ઘણા લોકો ખાવાનું પકાવે છે ઘણા બી નય આપડે ઓલમોસ્ટ આખા ઈન્ડિયામાં ઘણા ઓલમોસ્ટ બ ધા જ ફેમિલીઝ જે છે એ એલ પી જી થી જ કુક અ એલ પી જી ગેસથી જ કૂકિંગ કરે છે એની બોવ કમી થઈ ગઈ છે કારણ કે આ વોરના લીધે જે ટ્રાન્સપોર્ટેશન છે એ બધું ઘણું સ્લો થઈ ગયું છે. તો એના લીધે અમારા જે આપ આપડે કહીએ ને કે ઈન્ડિયાની જે ઇકોનોમિક પ્રોબ્લમ જ હોય તો તેનો ઇમ્પેક્ટ એટલે આપણે જે ઈન્ડિયાનો જે પણ આ વોરના લીધે ઇન્ડિયા પર બો આપણા દેશ પર બો પ્રોબ્લમ પડી ગયો છે એમ. ઇકોનોમિક પ્રોબ્લેમ.
સાચી વાત છે આપણા દેશ શું બધા જ દેશ આ વસ્તુ ના લીધે હેરાન થઈ રહેલા છે. અને સરકાર પણ કદાચ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે પણ બધી વસ તુઓની પ્રાઇસ કંટ્રોલ કરવી ઈઝી નથી હોતી એવું મને લાગે છે. કારણ કે અ જ્યારે આપણી ડિમાન્ડ વધી રહી છે આપણી આપણને બધી વસ્તુ હવે જોએ છે જે હિસાબથી આપણું આપણા અયા જે પોપ્યુલેશન છે ઈન્ડિયાના અંદર કે લોકો આટલા બધા છે એની સામે આપણી પાસે વસ્તુઓ ઓછી છે. અને બધું જ આપણે અહીંયા જેમકે તેલ આપણે ભારતમાં નથી કાઢી શકતા તે આપણને બીજા દેશોથી જ મંગાવવું પડે અને આ વોરના લીધે કરીને એનું ટ્રાન્સપોર્ટ અટકાય ગયું છે સ્ટેટ ઓફ હોર્મોસ જે ઈરાને બંધ કરી દીધું છે તેના લીધે કરીને બધી જ શીપો અટકાઈ ગઈ છે. એટલે આપણા ત્યાં આવું અત્યારે બંધ થઈ ગયું છે ઓઈલ એના લીધે કરીને હવે તમે ન્યૂઝમાં જોઓ તો બધી હોટલ્સ બી બંધ થવા લાગી છે. મોટી મોટી સિટીના અંદર હવે પ્રોબ્લેમ્સ ચાલુ થઈ ગઈ છે. એટલે
હા એ જ મોંઘવારીથી લોકોની લાઈફસ્ટાઈલ પર પણ ઘણો ઇફેક્ટ પડે છે લોકો અનનેસેસરી ખર્ચો ઓછો કરે છે. અને આજ આના લીધે પણ એજ કે થતું નથી કારણ કે આ જે પ્રાઇસેસ છે જે ખર્ચો અ પ્રાઇસેસ છે વસ્તુઓનોનું વધી જાય છે હવે જેમ કે આ વોરના લીધે એલ પીજી નું ઓછું થઈ ગયું તો ઇન્ડિયામાં વધારે લોકો ઇન્ડક્શન નથી વાપરતા પણ હવે બધા લોકોને વધારે ખર્ચો કર પડી રહ્યો છે ઇન્ડક્શન સ્ટોવ ખરીદવા પડી રહ્યા છે જે જ્યાં પર લોકો જે ટ્રાય કરી રહ્યા છે કે અનનેસેસરી ખર્ચો ના કરે અને બેઝિક નીડ પર ફોકસ કરે પણ એની લીધે બટ આ વોરની લીધે એવું થતું જ નથી.
બરાબર છે અને તમે તમારે તો ખબર છે કે કેટલાક લોકો તો છે ને એજ્યુકેશન કે હેલ્થ જેવી જરૂરી વસ્તુઓ પર પણ કો કોમ્પ્રોમાઈઝ કરે છે જેનાથી આપણે કહી ને કે ભવિષ્ય માટે બોવ જ નુકસાનકારક છે.
હા બરાબર છે. તમારે શું લાગે છે આજે આમ આદમી મોંઘવારી થી બચવા માટે શું કરી શકીએ છે અમે.
જો મારા હિસાબથી તો છે ને બજેટ પ્લાનિંગ કરવી જોઈએ અને જે વગર કામના ખર્ચા છે ને તે ન કરવા જોઈએ અને આપડે છે ને થોડુંક બચત ની આદત આપણેે કરવી જોઈએ. હવે બચત કરવું જોઈએ એમ તેવું મને એવું લાગે છે કે અ હમણાં જ આપણે આ સિચ્યુએશનમાં તો છે ને બિલકુલ જ આપણેે વગર કામના ખર્ચા ટોટલી બંધ જ કરી દેવા જોઈએ અને જેટલા બને ને તેટલા પૈસા આપણે બચાવવા જોઈએ.
હા અને આજે સ્માર્ટ શોપિંગ જેમના વસ્તુ આવી છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણા બધા એપ્સમાં ઓફર્સ આવે છે કોઈ બ્લેક ફ્રાઈડે ડિસ્કાઉન્ટ આવે છે કા તો કોઈ ફેસ્ટિવલના લીધે ડિસ ડિસ્કાઉન્ટ આવે છે. અને એ બધી જરૂરી વસ્તુઓ પર બી ઘણી બધી વાર આવે છે તો એ જ કે એ ટાઈમ પર બી એ બધી વસ્તુઓ લેવાનું પણ બોવ આમ સ્માર્ટ શોપિંગ ઇમ્પોર્ટન્ટ એનું ઇમ્પોર્ટન્સ બ તાળે છે.
બરાબર છે પણ મને એમ લાગે છે કે ટાળવું જોઈએ એ બધું તમારે લોભાવા માટે હોય છે જેના કારણે તમારે ઘણી વખત એ વસ્તુ નહી જોતી હોતી ને તો પણ તમે લઈ લ છો અને એના લીધે જ તમારી છે ને એમ કે ને કે વગર ફુકટના ખર્ચા થઈ જાય છે. અને કેટલા લો કો તો છે ને થોડું પાર્ટ ટાઈમ પાર્ટ ટાઈમ કામ એવું બધું બી કરે છે કે જેના લીધેથી શું કે તમારે કઈક એક્સ્ટ્રા પૈસા મળી જાય. હવે જેમકે આજે કોઈ ટીચર હોય સ્કૂલમાં જતા હોય તો એ તો એમનો એમ કે કે એમનો રોજનો એક રોજનું કામ થઈ ગયું પણ તેની સાથે સાથે એ લોકો શું કરે કે ભાઈ બે પૈસાની આવક થાય એના માટે કરીને એક્સ્ટ્રા ટ્યુશન્સ પણ આપે. જેથી કરીને એ લોકો ના પૈય બીજા હ જી એસ્ટ્રા એ લોકો કમાય અને એમને થોડો ઘર ખર્ચામાં સહુલિયત પડે.
બરાબર છે. અને આ તમારે શું લાગે છે કે મો વાળીથી બિઝનેસ પર પણ ઇફેક્ટ પડે છે કે નહીં?
હા, પ્રોડક્શન કોસ કોસ્ટ વધે એટલે કંપનીને તો એ પોતાની વસ્તુઓની કિંમત વધારવી જ પડે. જેથી જે બિચારા ઘરાકો હોય તે લોકોને એ લોકો બિચારા ક્યાંથી લાવે. એટલે એ લોકોનું બધું ઓછું થઈ જાય એમ એ લોકોની ડિમાન્ડ પછી ઓછી થઈ જાય કે, કોઈને એમ થાય કે જવા દે ને આટલી મોંઘી વસ્તુ લઈને ક્યાં જવાનું એના કરતા જવા દે પછી જયારે સસ્તી થશે ત્યારે લઈશું.
બરાબર જ છે. આ તો એક ચેન રિએક્શન જેવું છે. એક વસ્તુની કિંમત વધે તો બીજી વસ્તુ પર પણ અસર પડે છે.
હા, એટલે તો એમ કહીએ છે ને કે આ જે અખી તમે જે પેલા કીધી ને કે અખી ગ્લોબલ ઇકોનોમી તે મેન્ટેન કરવું અત્યારે ખૂબ જરૂરી છે. નહી તો શું થશે કે બો કોલેપ્સ થઈ જહે. આખી તૂટી જશે અને લોકો પર ઘણો ખરાબ આનો અસર પડવાનો છે. અને એમ કઈએ ને કે જે આખી દુનિયાના અંદર ઇન્ફ્લેશન આવી જશે એટલે ડિમાન્ડ વધી જશે અને સપ્લાય બિલકુલ રહેશે નહી.
બરાબર છે, પણ હવે આપણે શું એક્સપેક કરી શકીએ છે ફ્યુચરમાં મોંઘવારીઓ ઓછી થશે કે વધી જશે?
આ તો અવે એક એક ના બો મોટી આપડી વિડંબના છે અને આ બધું છે ને આ અત્યારે જે આપણા આખી દુનિયામાં જે બધી પરિસ્થિતિ ઊભી થઈ છે તેના ઉપર જ નિર્ભર છે. કે જો એ વોરને બધું કંટ્રોલ થાય તો જ કઈ આપણને રાહત મળે.
બરાબર છે, કારણ કે મોંઘવારી વધે તો ગરીબ અને મિડલ ક્લાસ પર અ સૌથી વધારે અસર પડે છે.
બિલકુલ એટલે સરકાર અને આપણે લોકોને પણ મળીને આ પ્રોબ્લમને સોલ્વ કરવું જોઈએ અને એનો પ્રયત્ન તો આપણે એટલીસ્ટ કરવો જોઈએ.
બરાબર છે ચલો બા કી, પછી હમણાં વાત કરીએ. આજે તો બો વાત કરી લીધી મોંઘવાડીના બારામાં.
ઓકે! ચાલો આવજો.
આવજો.